નમસ્તે
હ હા અવાજ આવે છે મારો હલો.
હલો, હલો.
આવે છે આવે છે. લેટ આવે, વાન લાગે છે હવાજ. તા તમે બોલો એને થોડીક વાર પછી આવે.
આપ ટોપિકની વાત કરીએ તો આજ ન આપડ કે રામાયણ વિશે આપણે થોડી ઘણી વાત કરીએ કે ભણી. આપડે જયારે શરૂઆતની વાત કરીએ તો જયારે આપણે માનવી નો જયારે ઉદભવ થયો કે ભ આપડે આદિમા નવ હતા, ત્યારે પ્રગ ઇતિહાસ ચાળીએ તો જયારે માનવી ધીમે ધીમે ધરતી ઉપર આવ્યું એમ કે છે કે માનવી છે. એ આપડે માછલી માંથી એટલે મસ મત્સસ્ય જે રાજા છે. ના લોકો કહે છે કે આપડે વાંદરા જે આવે છે તો એમાંથી. ઉદ્ભવ થયો છે. એટલે એ પ્રકારે ઘણા લોકોનું કેવું છે તો તમે શું કેશો આ આપડે જે પ્રાગ ઐતિહાસિક યુગ છે. તો માનવી ની કઈ રીતે શરૂઆત થઈ ત તમારું શું કેવું છે?
હા હા, મેં પણ ઘણી જગ્યાએ હિસ્ટ્રીમાં આવું બધું વાંચેલું છે. જેમાં અ મેં પણ એવું કઈક વાંચ્યું હતું કે જે ચિમ્પાજી છે એમાં ને આ માનવીઓ ન ઉદ્ભવ થયા હોવાનું માનવામાં આવે છે. હ એમાં શું કેહેવાય કે સમય પ્રમાણે ધીમે ધીમે. ઇમ્પ્રુમેન્ટ આવી આવી અને ચિમપાજીમાંથી. માનવીઓ બન્યા હોવાનું માનવામાં આવે છે, મેં પણ એવું વાંચ્યું.
બરાબર બરાબર એટલે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે ધીમે ધીને અ જે આપડે ઘણા બધા એવા બંદરો છે વાંદરા છે. તો એમાંથી માનવી નો ધીમે ધીમે ઉદ્ભવ થયો છે તો એક પ્રકારે સાચી વાત કહી શકાય કેમ કે એમાંથી માનવી જયારે ધીમે ધીમે. અગ્નિ ની શોધ કરતો થયો પછી ધીમે ધીમે માનવી છે કે માનવી જયારે જંગલમાં જતા હતા ત્યારે ધીમે ધીમે જંગલમાંથી ચાલતા હતા તો એને પછી અમુક પથ્થરો મળ્યા તો પથ્થરો ઉપયોગ વડે પછી જે પણ પ્રાણીઓ હતા તો એના પ્રાણીઓ ઉપર ઘા કરતો હતો અને એમાંથી પછી પોતાનું ભોજન મેળવતોું હતો, એટલે એક પ્રકારે એક કહી શકાય અને આગળ જતા માનવી ધીમે ધીમે પછી, અમુક ફૂલ છોડ છે તો એમાંથી પોતાની વનસ્પ તિ માંથી પોતે છે તે ખોરાક કરતો હતો અને ધીરે ધીરે પછી જે ઘઉ ના દાણા છે. તો પેલા સર્વપથમ જવ જઉ કરીને એક દાણું આવે છે તો એનું પછી એને જમીનમાં જયારે એક બીજ વાવ્યું તો એમાંથી ઘણા બધા, છોડવા રૂપે ઘણા બધા જે ફળો નીકળી આવ્યા તો એને થયું કે હું પાછો બીજ વાવું તો ધીમે ધીમે પછી કહી શકાય કે માનવીય ખેતી ની શરૂઆત કરી તો તમે શું કેશો એના ઉપર?
હ હા એવું જ કઈક હતું મેં પણ રીડ કરેલું છે એમાં હ એવું હતું કે અ પેલા છે ને માનવીને શું કેહેવાય કે જેટલું ખાવા પૂરતી જરૂરિયાત પૂરતું તે ઉગાડતો હતો મતલબ આ, તેને ખાવાનું થઈ રે એટલા એટલા પ્રમાણમાં જ જોગાડતો પેલા તે શી કાર કરીને અહ ભોજન મેળવતો પેલા એને કઈ આ ખેતી બાબતે કઈ ખબર નતી. પછી પ્રાગ ઐતિહાસિક કાળ પછી પાષણ યુગ પછી પાષાણ યુગ. પછી આ ખેતીની શોધ થઈ અને આ સિંધુ સંસ્કૃતિ માંથી પણ ખેતીના પુરાવા મળે છે એટલે અપ આપણે એમ કહી શકીએ કે સિંધુ સંસ્કૃતિની આસપાસ અ માનવીઓ ખેત તી ને ઓળખતા થયા પરંતુ ત્યારે માનવીઓ માત્ર અ જરૂર પૂરતું અનાજ જ ઉગાડતા હતા સ્ટોક કરવું કે પછી અનાજ નુ વેપાર કરવું કે આવું કશું કરતા નાતા અ હા પણ પદરૂપે એક કોઈ જગ્યા છે અ આઈ થિંક અ મોહેન્જો દડો સોરી લોથલ અને હડપ્પા એ બે જગ્યાએથી અનાજના નાના નાના સ્ટોરેજ મળી આવ્યા છે એટલે ત્યાં લોકો થોડુંક સ્ટોર કરતા હ છે બાકી બીજે ક્યાંથી એવા પુરાવા નથી મે્યા એટલે એવું કહી શકાય કે લોકો ખાલી જરૂર પૂરતો અનાજ જ ઉગાડતા હતા
બિલકુલ બિલકુલ સાચી વાત તીધ કેમ કે ધીમે ધીમે માનવી છે કે દરેક વસ્તુને હા ઓળખ તો થયો અને ધીમે ધીમે માનવી છે એ વસ્તુ ની પહેચાન કર થયો ને ત્યારબાદ માનવી ધીમે ધીમે પોતે આગળ વધતો થયો ને તમે જેમ વાત કરી કે માનવી ધીમે ધીમે કપડા પહેરતો થયો એટલે કપડા તો પેલા ના હતા પરંતુ જે પાંદડા હતા એટલે પાંદડા ના માધ્યમ થી પોતાના જે કોમળ જે અંગો હોય છે એને ઢાંકતો હતો કેમ કે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ ઋતુ આપ આપડે આવે છે અત્યારે તો એ ઋતુમાં પછી જે કોમળ જે આપડી ચામડી હોય છે. અમુક જેવા ભાગો હોય છે ત્યાં કઈક ને કઈક એવી ત્વચા છે અથવા તો રોગો ઉત્પન્ન થતા તેના માધ્યમથી અને પછી પાંદડાઓ વડે ત્યાં સુરક્ષિત રહી શકે તે માટે એને ઢાંકવા માટેનો પ્રયત્ન કરેલો અને ત્યારબાદ છે તે ઘણા બધા પ્રાણીઓ છે જેમ કે હાથી છે ગેંડો છે એવા પ્રાણીઓને મારીને પછી એના ચામડા માંથી ઘણા બધા એવા વસ્ત્રો બનાવતો હતો અને ત્યારબાદ તે માનવી છે તે ધીમે વણાટ કામ તરફ ચિત્ર કામ તરફ અને ઘણા બધા એવા પથ્થરો કોતરતો થયો ને અબ ઘણી બધી એવી જે મૂર્તિઓ છે તે મળી આવી હતી તો એના વિશે શું કેહેશો તમે
હ હા આ રીતે જ કઈક ક્રમાનુસાર માનવી નું ડેવલોપ થયું છે કે જેમ પેલા એને કઈ કડા બબડા પહેરવાની કઈ ખબર નહોતી અ પેલા તે હું શું કહેવાય કે શો માંથી ને એમાંથી ને જેવા તેવા કપડા પહેરતો હતો મતલબ સાઉ ટૂંકા વસ્ત્રો પહેરતો હતો એને વધારે કઈ ખબર નહતી પડતી પણ ધીમે ધીમે અ માનવીઓ ઠંડીથી છવા અને બીજા અન્ય કારણોસર અ કપડાં પહેરતો થયો અને કપડા પછી તે પેલા વૃક્ષોમાં થી બનેલા કપડા પહેરતો પછી ધીમે ધીમે પ્રાણીઓના ચામડા માંથી બનેલા કપડા પહેરવાની શરૂઆત અ કરતો થયો આ દિમાનો પછી એમાં ધીમે ધીમે ડેવલોપ આવતું ગયું અને અ અ સારા કપડા પહેરતો થયો માનવી અ અને હા
તો ધીમે ધીમે પછી માનવી પોતાના એક વિકાસ તરફ આગળ વધતો થયો ધીમે ધીમે પછી અ જયારે ખેતીની શોધ થાય એટલે ખેતી ની શોધ થઈ હોય એટલે ધીમે ધીમે પછી પશુપાલન ની પણ જોડે જોડે શોધ થઈ હોય એવું આપડે અંદાજો મારી શકીએ કેમ કે જયારે ખેતરમાં ખેતી પ્રધાન હતો પેલા તો આર્ય જયારે સમાજ હતો જય્યારે કૃષિ પ્રધાન એ પ્રકારે હતું તો ખેતી પણ એવડા લોકો કરતા હતા એટલે ધીમે ધીમે પછી ખેતી નો વિકાસ થયો જેના માધ્યમથી પછી એમાંથી પોતાનો ખોરાક તે મેળવતો હતો ને ત્યારબાદ પછી આગળ જ ધીમે ધીમે માનવી છે. તે ખેતી માં પછી સાતાા પદ્ધતિ ચાલુ કરી કેમ કે- ત્યારે અનાજ ના બદલે કોઈક વણાટકામ કે અનાજ ના બદલે કોઈક કપડા આપવા તો એ બધી વસ્તુ ત એને લોકોએ ચાલુ કરી ધીમે ધીમે પછી. માનવીને સમજ આવવા લાગે કે આપડે આ વસ્તુ કરીએ છીએ તો આમાં ખેતી કરવા માટે તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા લોકોની જરૂર પડે તો ધીમે ધીમે પછી જયારે વેદિક યુગ આવ્યો ત્યારે ધીમે પછી જે ઘણા બધા જે લોકો હતા તો એ પછી એના બ્રહ્મચર્ય નું જે પાલન હોય છે તો એ બધા લોકો એ નીતિ નિયમ જ આધારિત- અ લગ્ન જે હોય છે તો લગ્ન સંબંધોમાં એ લોકો બંધાય અને ધીમે ધીમે પછી. નો વધારો થયો એટલે ધીમે ધીમે એક ગણરાજ્ય તરીકે આપણા ભારતની અંદર ગણ રાજ્ય નાના નાના બધા ગણ રાજ્ય બ્યામે ધીમે ધીમે પછી રાજાઓ ની શરૂઆત થઈ એટલે રજવાડાઓની શરૂઆત થઈ એટલે ધીમે ધીમે પછી આપડો જે દેશ છે પછી રાજા કરી આગળ વધ્યો હતો અને એક વસ્તુ સારી કેહેવાય કે ધીમે ધીમે- દેશ ન વિકાસ થતો હતો તો તમે શું કેશો એના ઉપર-
હા હા બરોબર છે તમે જે વેદિક કાળની વાત કરી તો વેદ વેદિક કાળમાં કેવું હતું કે છે ને ફિક્સ હતું જેમ કે વૈદિક કાળમાં પેલા તો શું કેહેવાય કે કર્મને રિલેટેડ- જે પેલું હતું ને કે અ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તો તે છે. ને જન્મને રિલેટેડ નહોતું મતલબ બ્રાહ્મણ કોઈ પિતા છે. એની ઘરે કોઈ દીક ક જન્મે છે તો એ ડાયરેક્ટલી બ્રાહ્મણ નો કવાતો તે તેના કર્મને આધીન બ્રાહ્મણ કહેવાતો. પેલા એ રીત કર્મને આધીન મતલબમાં જાતિ જાતિની સિસ્ટમ હતી. તો ત્યારે જે વૈદિક કળમાં કેવું હતું કે અ તે જન્મે ત્યારથી તે શું કેહેવાય કે થોડોક મોટો થઈ જાય મતલબમાં આ આશ્રમમાં રહી શકે એવડો થઈ જાય ત્યારથી એને પચીસ વર્ષની ઉંમર સુધી તેને આશ્રમમાં મોકલી દેવામાં આવતો તેને સ્પેસિફિક તેના માટે એક હિસ્ટ્રીમાં વર્ડ યુઝ કરવામાં આવે છે તે છે કઈક આ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય વર્ડ યુઝ કરવામાં આવે છે તેને તેમાં આશ્રમમાં મોકલી દેવામાં આવે છે. અને ત્યાં એને શિક્ષણ આપવામાં આવે છે. પછી પચીસ વર્ષ પછી મતલબમાં છવ્વીસ થી લઈ અને પચાસ વર્ષ સુધી. તેને આ શું કે મેરેજ કરાવવામાં આવે છે એના એના છોકરા થાય છે. અને એઈ રીતે ની સિસ્ટમ મતલબમાં આઈ થિક એને હિસ્ટ્રીમાં એના માટે અ ગૃહસ્થ ગૃહસ્થ શબ્દ યુઝ કરવામાં આવેલો છે પછી પચાસ થી લઈ અને પંચો તેર આ જે પચીસર નો જે સમય છે તેમાં અ તેને વનમાં મોકલવામાં આવે છે અને તે પચીસ વરષનો સમય કમ્પલસરી વનમાં ગાળવાનું હોય છે મેડિટેશન ધ્યાન વગેરે કરવાનું હોય છે અ એમાં એ એના માટે હિસ્ટ્રીમાં સ્પેસિફિક વર્ડ અ અ હા યુઝ કરવામાં આવ્યો છે આઈ થિંક હ શું હતું એક મિનટ આ વાનરસ વાનપ્લસ શબ્દ યુઝ કરવામાં આવ્યો છે. સારું દસ મિનિટ થઈ ગઈ છે, હવે આપડે કોલ કટ કરીએ.
બિલકુલ મળીએ પાછા એક નવી શરૂઆત સાથે.
ઓકે બાય